હાલો
તો
હલો આવે છે. અવાજ
હા, બોલો છો.
બોલો, શું કરો છો.
બેઠા છે, તમે શું કરો છો. બો
બસ કઈને, આ જમીન બહાર નીકળ્યા જમીન બહાર નીકળ કયા છે.
બહાર, બેઠા
હમ્મ
હમ્મ
બોલો બોલો શું ચાલે, તમે જમીધ
કેસા હે ધંધા, પાણી આપકા
બસ મજામાં શાંતિ
હલો
બસ શાંતિ છે, બોલો તમારે કેવું ચાલે હલો, હલો
બોલો, બોલો
જમી લીધું?
હા, જમલી હ
એવું બરાબર શું ચાલે આજે રજા હતી, આજે તો
હા, આજે રજા હતી.
હમ્મ, બરાબર
કાલે જવાનું હવે?
કાલ જવાનું હમ્મ
હમ્મ, હ બરાબર
હમ તમારે કેલા થયા?
મારે જેમ પં પંદર પતે આ કદાચ
એવું
હા
અમારે હા ત્યાં
સાત થયાં
હમ
એવું
હોવે
હમ હમ હમ બોલો બોલો
બસ જોને
પાર્ટનર
હમાં પાટના રોડ પર રખડવા ગયો
એવું
હા
એમને નહી કરવાના ટાસ્ક બાસ્ક?
ને ખબર ને વેદલાજ પૂરા કરશે કઈ છે
એવું હમ બરાબર
એક ને પાંચ વાર
હા હવે આપડી અત્યારે તને કર્યો મે તમને કર્યો મે હવે આ કટ થાય પછી માન મા ના કરો
હા
એ તમારો દસ મિનિટ થાય પહી હું તમને કરીશ, એવી રીતે તારા તમારે પાચ થવા જોઈએ ને મારામાં પાચ થવા જોઈએ
હા
ખબર પડી?
પણ મારે આ સાત મારે આ સાતમું ચાલે
એ સાત એ ટોટલ સાત નઈ આપડા બે ના આપડા બે ના ખાલી
પાંચ પાંચ થવા જે
ત વારાફરતી કરવાનું આ કટ થાય મા આ મે કર્યો ને
હા
લે હવે આગળ થાય એટલે તું મન કર પહી તારા દસ મિનિટ પતે ફરી હું પાછો તને કરીશ
હમ
પાછો કરવા એવી રીતે અત્યાર પોચ કરવાના એમ આપડે એ રીતે પાચ તારાય પોચ પૂરા થઈ જશે ને મારાઈ થઇ જશે
મારે પોચમાં તઈન ખુટે
હા
મા તઈન ખુટે
એટલે ટોટલમાં
સાત પો મારે ટોટલ પેલા પોંચ પતી ગ્યો
દસ વાર બાકી એમ ને
હ ના
પીઝન
મારે તો દસ વારો હજુ આખું બાકી જ છે
હ એટલે સાત થયાં એટલે તૈણ બાકી એમ
હા
એટલે દસ થશે તારે
હા તોય વોંધોની નહી પોચ જેવા કરી દઈશું. આગર ટોટલ કેટલા આવે
હા તાર દસ પત્સે ને ફરી પંદર નું આવશે.
હા
પંદર નું પત્સે ને એટલે ફરી વીસ થઈ જશે એટલે પંદર પત્ સે ને એટલે બીજા પોચ ઉમેરાશે એમ
એટલે આગળ વધતું જ રે એવું સ
હઉવે હવે આગળ ખબર ને વીસ ફરી પચ્ચીસ જેવા એટલે આવશે એવું કે શે ખરા ખબરની હવે હમ
હા
કે છે ખબરની આપડે પૂરા કરીએ પહી ખબર પડશે. કેટલા જાય સારો રાખો
હમ
હમ અત્તાર રૂમ પર સો
મુ રૂમ પર
એકલો પેલો ભઈ ખરો પેલો બીજો
બીજો નોકરી
ગયો એમ
નઇ એલોને બે હારા હ
નૈલન બેઉ ગયા
નૈલન ભેગું વાત કરી અવ
હઉ બાટકે લેમને હા હ હોવે
એ તો હવારમાં ઉઠી હોય તાર એલો પૂસે હર હરા દાપ કે તમે કેલા વાગે જવાના છો.
હ
નાહી લય્યો હ હ
હેના પૂછતો તો
અરે હ એક વાર પૂછ્યું તેલ વાળું થવા જવું જશે ના જવું તે કેઇને
હા તે તાયને શું કોમ હતું.
એટલે અમે સાફ કરતા હતા એ તો પઈ એને જોવાનું હઉ એ
તે એમાંય એને શું હોય એનું એટલું નઈ કરવાનું બીજું શું?
આપડે થોડું એનું કરવાનું હોય તો એને જોવાનું.
એ જ ને
હમ
હા હવે એના કરું તો એની રીતે કરે.
તો આજ સુધીમાં મન માપા કશો નહી પૂછતા તો તુમ ક્યુ પૂછ રહે હો તું કેમ પૂછું એમ
વાહ
ત કે આપ કો પરેશાન ના હો ઇસ લિયે મેં પરેશાન નહી હો ર તું આપના કામ કર લે
હ નૈલા નૈલો આ આપણે એલો હ કદ આમ માર કાઢું કે હ હ
કદ મન મારી ગયો.
કોઈ નહી તો કે અ નાખ્યા કેમ?
બે બંધ એલા તાર ભાઈ ઓજે જોડે ને જોડે પેહી ગઈ ભાઈ,
ના લ તે રોજ નોકરી કરું, એ બારખ ફે તો કેન ઉકેલા બે ત્રણ વાગ્યા ન બુ
એવું હમ્મ હમ્મ
હમ્મ
બરાબર નરો કાન ન જતો
નહી તો વીસ મિનિટ જોઉ તો પંદર વીસ મિનિટ
હ હા હોય ઓક્સિજન લેવા ગઈ હશે.
શું ચાલે બીજું શાંતિ
હો શંત તો
હો તો હેરો છોડ દો બોલો જ બોલે
વાહ
બધા કામ કરી દે હું ન જવાનું કઈ કાલ થી
રીક્ષાના ગોલો ઘરમાં રીક્ષા ના છે ભાઈ
ડરે નજળ વારી નાળ ક
અત્યારે જે મુખાય દશે એમ જાણ
હ તો આ નવી સોસાયટીઓ વાળા બાહર એવા ખુરશો નાખી નાખી ને બેહ છ
એવું મારો ન હા કોઈ બેતા નહી બીજા છોકરા
ના દોહ લઓગ હીટ
એવું
પેલો રસ્તો કરો ને પાછળ વાળો નવો એ રડ કર
એ નવી સોસાયટી બની એ
હા, નંદધામ વાળો રસ્તો કરો ને એ રસ્તે વચ્ચે વ
હમ્મ
હમ્મ
બહુ ખાસ કોઈ નીકળતો નહીં પણ હાર એ લાગે બધા છોકરા રમે હ બારને બધા ડોહા ગયા બેહી રહ્યા. હમ્મ કાકી કાકા બધા
હા.
બસ રૂમમાં જ બેઠો કે ધાબા પર?
રૂમપર રૂમપર
હમ્મ. સાલું રાખ જે
તુડા કયો હા. હેલો, તું ના ગયો બહાર?
ના રેમાં નથી જવું.
હમ્મ હમ્મ હમ્મ હા. આગળ તો બીજું પીજી છે બ દેખા આગળ તો બીજું પીજી સત કશું જોવા નહિ મળતું.
ના ભાઈ.
હ તો મંદિર મંદિર હૈ પણ જઈશુ બધા.
મંદિરમાં એ અંદર રોજ ભજન હોય કે નહી લો કે બે ત્રણ બે ત્રણ દિવસે ભજનો હોય છે કે?
હવે અહીં આગળ બહાર નીચે જ
હ તે દિવસ ફોન કરો કાલ ના કાલ નહી આગ લાગી તા ઢોલકાને મંજરાને મંજિરા એવું બધું વાગતુંું
યાર બે ત્રણ દિવસો હોય છે
ભજન્માં બેઠો ક હોય ભજનમાં બેઠો
હ
ડુમક ડુમક ડુમુક અમરાય બધું.
સર લાલ પિંક ફન કરે ને ત મજા આવે
એવું?
હવે અન પૈસા આ પતાવી દું બેટા, પૈસાની જરૂર છે ખૂટા તો કે, ના ફાવતું હોય તો આવતર પાછો, અ એવું
હ ટન ટન ટન, કોણ છે દવી? તારે પચ પૂરા એટલા પૂરા થયા તો આ તો આજે તો નહી ગોવાઠ બાકી હ ને સોલ જેવા થઇ ગયા ને સતર અઢાર જેવા, અગિયાર ના ના સોલમો સોલમો હા
હમ.
હાલો.
હા.
બોલ બોલ.
સુઈ નહી હોય.
હમ. હ હું આની કો અવડે આવયો વેદલો હશે.
હમ. સર મેરે પાસ તો ડિફન્ડર હૈ, રેન્જ રોવર હૈ ના લો એ વાતો કરતો તો.
પાંચર
ક પેલા ટાસ્ક ખબર નહ વેદલા જે કોબી વાત કર દો તો સર મેરે પાસે રેન્જોવર હૈ ડિફેન્ડર હૈ.
કરવાની.
એવું સર સર કરીને વાત કરતો તો.
હા.
ક તો ચહીવાને લ પૈસા માટે રડે નઇ.
હે.
હા.
નયલાન કે એ એ શું કરવા ટાઈમ બગાડું છું આટલી બધી મહેનત કરવા ફોન મો. લાલ્યો કેસત ખરો આટલા નાખો તેટલા નાખુ મંગાઈ લાગે. હ સાચી વાત નહી.
હા.
લાલો
ના અક્ષે કેહ મન પૈસા નાખશે કે માં ડોહો પૈસા નાખતાનો
આમાં મહેનત કરું કે ખાલી ખાલી.
હા. હા.
તો તો હતો તો મહિના હત્તા જે મોકલો તો સત્તર હજાર ત બેઠા હ લાગ
હા.
હા. ટ્રેક્ટર હપ્તા ભરવાના
પરેડ.
હા.
હમ્મ. શું છે?